હેલો તસના બસ મજા તમને કેમ છે.
હું મજામાં છુ.
આજે આપણે મોબાઈલ ફોન ના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ વિશે વાત કરીશું. કે મોબાઈલ ફોન કેટલો જરૂરી છે કેટલો નથી જરૂરી મતલબ બચાવ માટે તે કેટલું નુકસાન કરે છે એ બધી વાત આપણે આજે કરીશું. કે અત્યારે મોબાઈલનો જમાનો છે કે મોબાઈલ વગર કોઈને ચાલતું નથી.
હ, આતો તમે સાચું કોહ છો.
હમ્મ, મોબાઈલ વગર કોઈને જ ચાલતું નથી કે મોબાઈલ અત્યારે આપણે કસ્ત બી ગયા હોય તો આપણે, અ મોબાઈલથી ઇન્ફોર્મ કરી શકીએ છીએ, આપણે લોકેશન મોકલી શકીએ છીએ, એ એના એડવાન્ટેજ છે, પ્લસ આપણે ઓનલાઈન બધું મંગાવી શકીએ છીએ, કે આપણને જોઈતું હોય તે દસ મિનિટમાં આવી જાય છે, એ બધા એના એડવાન્ટેજ છે. પણ બચ્ચાઓ માટે આપણે એમને મોબાઈલ આપી દઈએ છીએ એ લોકો કલાકો સુધી સ્ક્રોલ કરે છે, તો એ બચ્ચાઓના અ શરીર માં બી નુકસાન કરે છે અને એમની આંખોને બી નુકસાન કરે છે, અને બચ્ચું ચીડયું બી થઈ જાય છે ખબર છે જ્યારે એમના પાસે પૂરો પૂરો દિન મોબાઈલ રહતો હોય અને પછી જયારે એના પાસે એક કલાક ભી મોબાઈલ નઈ રે ને, તો ત્યારે એને એમ થશે કે સુ કરવું, સુ કરવું, એમ. કેમ કે એ લોકો આખો દિવસ મો બાઈલમાં સ્ક્રોલ કરતા હોય છે યુ ટ્યુબ જોતા હોય છે. તો, પછી પછી એને એના પાસે જયારે એક કલાક બી ની રે ને, ત્યારે એ ચીડચીડયું થઈ જશે, કે હું શું કરું, મારી પાસે કઈ કામ જ નથી કરવા માટે એમ.
હા તો તમે સાચું કહો તો એમ થાય છે, તમે જો મોબાઈલ ને મોબાઈલ છે ને મોબાઈલનું જેતના બેનિફિટ છે, ઉતના હાનિ બી છે. કે મોબાઈલ શું છે તમે જ શું છે તમે કઈક ગયા ગયા હો અને તમે કોઈને કામ આવડી ગ્યો, તમે કોઈને પૂછવું છે કે તમે શું લાવવાનું છે, શું નથી લાવવાનું પછી તમે એમને કોલ કરવા માટે મો બાઇલ જોશે. અત્યારે તમને એ ખબર બધા ઘરમાં બધા લોકોને ખબર ન હોય કે તમે કેટના સપોઝ કો તમે એક કલાક માટે ગયા છો, અ તમને બે કલાક થઈ ગ્યું, પછી ઘર ઘરવાળા બધા ટેન્શનમાં આઇ જશે કો એક કલાક કહીને ગયા તા
હમ્મ. બચ્ચાઓ ભી અત્યારે થોડા મોટા થઈને ટ્યુશનમાં, સ્કૂલમાં લઈને જાય છે કે કેમ કે અત્યારે સ્કૂલો બી બધી એટલી દૂર દૂર થઈ ગઈ છે કે જેથી એ લોકો બસમાં હોય ત્યારે ઈન્ફોર્મ કરવું જરૂરી છે કે અમે લોકો બસ માં છીએ. કે નીકળી ગયા છીએ, કોઈ વખત ટ્રાફિક ના લીધે લેટ થાય છે, તો અ માતા પિતાને એમની એમની ચિંતા થાય છે અને એના લીધે એ લોકો બચ્ચાઓને મોબાઈલ આપે છે, કે એ ખબર રહે કે આપણું બ ચ્ચું ક્યા છે એમ.
આ તો તમે સાચું કહો છો એમ તો થાય જ છે પણ તમે જો તમે તમે કઈ ગયા હો અને તમારા બચ્ચાઓને તમારે સ્કૂલ મોકલ્યા છે તમે એને લાવવાનું છે એ તમારી પાસે મોબાઈલ આ મોવાઈલ છેમ અને અને અને તમારી છોકરા ની તબેત બી ગડી ગઈ અને સ્કૂલમાં નાનો છોકરો હોય નાનો છોક રી હોય એમને કે કે તબિત સારી નથી લાગતી, કાઈ બી વસ્ તું હોય શકે છે કે એનું એમનું મન ન થી લાગતું સ્કૂલમાં એ બો ટાયર્ડ થાય છે, તો એ સ્કૂલ વાળ તમારા તમાર તમને ઈન્ફોર્મ કરી શકે છે, કે તમારા છોકરાને એવી છે કે એમનો એમનો સેડનેસ થાય છે. તમે એમને આવીને લેવી જાવ, ત્યારે તમારી પાસે સુવિધા ન હોય તમે ત્યાં ને ત્યાં એ સ્કૂલ બા તમ કોર્ડિનેટ નથી કરી શકતા હોય એવી એસી એવી સિચ્યુએશન નું સુ કર તમને પેરન્ટસે બાત કરવાની હોય તમારી પાસે મોબાઈલ છે, તો ત્યા્યારે વાત કરી શકે છે, તમારા છોકરીને તમને આપ આપી શકે છે.
હા અત્યારે અત્યારે બધા જ બધા જ પાસે મોબાઈલ હોય છે, ફોન હોય એટલા માટે આપણે આપણે બધા એકબીજા સાથે કનેક્ટિવ રહી શકીએ છીએ, કે અ એકબીજાને કનેક્ટ કરી શકીએ છીએ કે એની ટાઈમ આપણે કોઈની બી સાથે વાત કરી શકીએ છીએ પ્લસ આપડણે અત્યારે મોબાઈલ થી ઇન્ટરનેટ થી વિડીયો કોલ કરી શકીએ છીએ, ક્યાંય પણ હોઈએ તો કોઈની બી સાથે આપ વિડીયો કોલમાં વાત કરી શકીએ છીએ જોઈ શકીએ છીએ તો આ બધા બહુ જ બધા ફાયદા છે મોબાઈલના અને એક એક એવું બી છે કે આપણને મોબાઈલની હેબિટ પડી ગઈ હોય અને આપણે મોબાઈલ વગર રહી નથી શકતા કે એક કલાક બી આપણે મોબાઈલ વગર નથી રહી શકતા.
હા તો તમે સાચું કહો છો. ત્યાં સુધી તમે જો તમે ક્યાંય જવાનો છો ને તમે કઈ પાર્ટીમાં જવાનું છો પછી ત્યાંનું કેટલું સુંદર ડેકોરેશન હોય બઉ સારું લાગે છે, તમે તમારું પિક લઈ શકો છો મોબાઈલ થી તમે આ મેમોરી માટે રાખી શકો છો તમે તમારી રિલેશનમાં કોઈનું પિક તમે એમાં દુલ્હા દુલહન પીક રખ વાનું હોય પછી તમે એમનું ફોટું લઈ શકો છો, તો આ તમારી પાસ યાદ માટે રહેશે. તમારા છોકરા હમણાં નાના છે છોક આપણી નાની છે તો એમની ફોટો તમે ક્લિક કરીને મોબાઈલમાં રાખી શકો છો, અને તમારું કોઈ એવું ડોક્યુમેન્ટ છે જે તમે સંભાળી નથી શક. તા તો તમે મોબાઈલમાં એમને પોતાને પાસ મોકલી જ શકો છો. હ ઘણી બધી વસ્તુ છે મારી પાસે તો શું હતું કે મારે જો કોલેજ બધું બી વસ્તુ ના પછી ઇધર ઉધર તેમ તેમ થઈ જતી હતી પછી હું શું કર એમને મોબાઈલ સેફ કરીને રાખું છું ક્યાર મને જોબમાં જરૂર પડી જાય. હું મોબાઈલ ઓપન કરીને થાઈ શકું છું, આ બહુ સારી વસ્તુ છે તમે આજકાલ જો તમે જય્યારે ઇન્ટરવ્યુ જોવા જાઓ છો. તમને સીવી માંગે છે, તમને ઘણી બધી ઇન્ફોર્મેશન માંગે છે. તમારી ડિગ્રી માંગે છે, ત્યાં સુ તમારી પાસે મોબાઈલ મે છે તમે એમનેે હેન્ડ તો હેન્ડ ને આપી શકો છો. તમે એને તમે એમને કહો કે અમે પાછું આવશું પાછું તમને દેસુ પાછું ઘરે જઈને લાવવાનું, તો આ બધી ટાઈમ ની ખોટી થાય છે. આ આ વસ્તુ તમે
બરાબર છે.
મોબાઈલના તો મે મોબાઈલના તો એડવાન્ટેજ જ બહુ બધા છે કે આપણે કશે આપણે કશે જવું હોય તો એમાં મેપ નાખીને આપણે અત્યારે અત્યારે આપણે કોઈને પૂછવું નથી પડતું કે આ આ જગ્યાએ ક્યાં આવી આપણે મેપ નાખીને તરત જ આપણે તે જગ્યાએ પહોંચી શકીએ છીએ કશે ફરવા જવું હોય અંજાન જગ્યા પર તો બી આપણેે તરત ત્યાં પહોંચી શકીય છીએ કે અ ચલો આપણેે મેપમાં નાખી દીધું પછી આપણે ત્યાં પહોંચી ગયા એમ એ એ વસ્તુ ભી બહુ સારી
હા તો તમે સાચું કહો છો હ તમે જો જત છો તમારો એક્ઝામ છે ઠીક છે તમારી પાસે એવી વસ્તુ છે માસે મિક્સ થઈ ગય છે જૈ કે તમારી બુક ખોલ ધોવાઈ ગઈ છે તમારી નોટબુક તમને કામ અધુરો છે તમે કેવી રીતે એને પૂરો કરવાના છો આ એવી સિચ્યુએશનમાં તમે તમારા મોબાઈલ ચાલુ કરી શકો છો આમાં તમે ટોપિક નાખી તમે ભણી શકો છો હા સાાલી બતી સમય તે કરી શકોું છો તમે આપનો એક્ઝામ ટાઈમ સુધી આપી શકો છો આ ઘણી વસ્તુ છે તમને ફાયદો થ થઈ જશે બીજું કઈ દિકકત તમે નથી વાની
પણ નાના નાના બચ્ચાઓ હલો સંભળાય પ છે હલો
હમ
હલો હલો
હા
સંભળાય છે અવાજ આવે છે
હા તો મોબાઈલમાં મોબાઈલમાં આપણેે નાના જને જે આપીએે છીએ ને એ એ બોવ જ ગલત છે કે એક બે વર્ષના બચ્ચાઓને આપણે મોબાઈલ આપીને ચૂપ કરાવીયએ છીએ અને હ મોબાઈલ આપીને ચૂપ કરાવીએ છીએ અને પછી અ પછી આપણે એને એને મોબાઈલ સ્ક્રોલ કર્યા કરએ છે અને આપણે એને જમાડીએ છીએ જમા માટે પણ એને મોબાઈલ જોઈએ છે એ વસ્તુ ગલત છે કે એના લીધે એને.
છોકરા લોકો આજકાલ શું, તમે તમે. સારું કહું કીધું છે. લોકો આજકલ એમસ. કરે છે. પછી એ કોઈ બાત નથી સમજતા આ સોચે એમને મોબાઈલ જોઈએ જ છે.
જો એની પાસેથી મોબાઈલ લઈ લઈએ ને તો એ લોકો બો ચીડિયા થઈ જાય છે.
હા જ કરીએ છીએ અને બીજું કઈ કામ નથી કરે પછી ભનવાવામાં એમનું મન ન લાગે એમ એમ જ લાગે મા મોબાઈલ તો આવી સિચ્યુએશનમાં શું કરવાનું હોય આપણે એમને ટાઈમ-ટેબલ આપી દેવાનું છે આ ટાઈમ ઉપર તમારે મોબાઈલ લેવાનું આ ટાઈમ ઉપર તમારે મોબાઈલ આપી દેવાનું
અ પુરા પુરા દિવસમાં કદાચ અડધો કલાક કે કલાક મોબાઈલ લઈ તો એનાથી કઈ પ્રો લબભી નથી કે ચલો છોકરાનું માઈન્ડ ફ્રેશ થાય એના માટે એ લોકો લેય છે બટ પૂરો પૂરો દિવસ જો એ લોકો મો મોબાઈલ માંગ માંગ કરે અને આપણે આપી દઈએ તો તો એ ગલત છે અને પછી એના એના હેલ્થ ઉપર ભી નુકસાન થાય છે.
હા તો થાય છે નુ નુકસાન તો ઘણું બધું થાય છે તેમની આઈસમાં એકચુલી શું છે કે એમનું શું છે કે એમનું ખાવાનું બી બગડે છે. એમને ખાવા માટે એનું મન ન થી કરુ તમને મોબાઈલ જોવે છે મોબાઈલ જોતા જોતા ખાવા જોએ પડી બહુ ગંદી ટેવ છે. નથી. આને હાથે મોબાઇલ હો જ્યારે ખાવાનું આપોસ ને એમને તમે આ તમારી મોબાઈલ સાથે રા ખવાનું છે. મારે ખાવાનું નથી અએમ પણ ત મોબાઈલ સાઈડમાં મૂકીડે પછી તને ખાવાનું આપશુ મારી તો એકદમ ચોખી વાત છે એમના સાથે પછી એ સમજી જાય છે મમ્મા મને ખવાનું નથી આપે તો એવી રીતે બધા એ કરવું જોઈએ તમે છોકરા ન બ બાતી જ ત્યાં માનવ ને તમારી જરૂર છે છોકરોની તમારી માટે નથી સાભળતા તો તમને એમને કઈ નથી આપવાનું તો તને સ્ટીિક રાખવાનું બહુ જરૂરી છે મોબાઈલ માટે મોબાઈલથી ઘણું બધું નુકસાન થાય છે.
હમ બચ્ચાઓને તો બહુ જ બધું નુકસાન થાય છે આપડ તો ઠીક છે કે આપડે સમજીય છીએ કે એનો વિવેક પૂર્વક કેવી રીતે ઉપયોગ કરવો પણ બચ્ચાઓ બચ્ચાઓ હજુ સમજતા નથી આપડણે એને સમજાવવું પડશે કે મોબાઈલ નો કેવી રીતે તે યુઝ થાય કે જેનાથી જેનાથી આપણને એનાડિસ ડિસએડવાન્ટેજ ન મળે
ન મળલે આ તો તમે સાચું કો છો એવી રીતે છે પછી શું છે. એમના માટે શ તમે કઈક તો કરવું પડશે તો હું શું વિચાર કરું છું એમના માટે હું છું ને ઘણા બધા ગેમ લઈ આવી છું તને આ ગેમ તને બોર્ડ ગેમ રમવાનું છે ચેસ રમવાનું છે તરે હું તો ટાઈમ ટેબલ અ આવે છું રાજા જનક પત્યા નથી સાભળતા મારી લેકન જયારે દજા ફ્રીજ ખતમ થઈ જાય ને પછી તો સ્ટીિક થઈ જઉું છું તારે તો બોર્ડ ગેમ રમવાનું તને હા.
હા પણ વેકેશનમાં વેકેશન માં બચ્ચાઓ કરે બી શું આખો દિવસ આખો દિવસ તો એ લોકો રમી નહી શકે એટલે થોડું થોડું છૂટછાટ મળી જાય છે એ લોકો વેકેશન માં બાકી હ. બાકી તો આપડે જો ટાઈમ ટેબલ બનાવીએ કે આ વસ્તુ તને નહી મળે તો એ ચલાવી લે છે કેમકે એ લોકો ભી બીઝી હોય છે સ્કૂલમાં ટ્યુશનમાં બધી રીતે અને પછી એ લોકો એકાદ કલાક કદાચ મોબાઈલ હોય તો કોઈ વાંધો નહીં એમ
હમ. થાય છે તમે સાચું કહો છો તો કરવો જ કરે છે બતાવ લોકો પણ ત મેં સોચ્યો કે તમે તો એમ જ રાખવ્યું છે કે તમારી છોક છોકરાઓને તમે એવી રીતે તમે હગ તમે એમને એ રિસ્ટ્રિકશન દા અને એ બહુ કમ્પલસરી જરૂરત છે. એમને એજ્યુકેશન ને ધ્યાન નથી ભટકે તો બહુ જરૂરી છે. આ ધ્યાન ભટકાવુ મે ભલે એમના હાથે આવી જશે ને, પછી એ તો નથી ભણવાના, નથી ભણવાના. પણ એમની લાઈફ ના એજ્યુકેશનની શું? એમ છે. એમને પોતે જાણવું જરૂરી છે.
હા, સાચી વાત છે. મોબાઈલ વિશે તો આપડે કઈ પણ કેટલી બધી વાતો કરીએ ને, તો બી એ ઓછી જ છે. ચાલો, પછી વાત કરીએ હવે. ચાલો, હા, હા, ચાલો. જય શ્રી કૃષ્ણ.